જેસ કેમ છે.
બો આવે છે.
જય શ્રી ક્રષ્ન કેમ છે હવે આવે છે અવાજ હા બસ મજા
તમારો અવાજ બઉ સ્લો સ્લો આવે છે.
ના બરાબર જ આવે છે.
હા હવે આયવો કેમ છો
બસ મજામાં
હમ બીજું હું પણ બસ મજામાં છું.
હમ
હમ બીજું બોલો આ જોવો ને થી આવતા પણ કેટલું મોડું થઈ જાય છે એનાથી હું તો થાકી જ જાઉં છું કેટલું ટ્રાફિક થતો હોય છે.
હા બરાબર છે હમના બધાના બધાને જ બહુ બધું જોયે છે મતલબ કોઈને ચાલવું નથી બધાને જ વાહનો જોયે છે એટલે ટ્રાફિક તો થવાનું જ છે ને
સાચું કીધું અડધો કલાક તો જ જ
હા એક જ ઘરમાં બે બે ત્રણ ત્રણ ગાડીઓ હોય છે બે ત્રણ માણસો અને બે ત્રણ ગાડીઓ
સાચું કે તો મતલબ એવું કે આજકાલ શહેરોમાં છે ને ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે.
હ હા બરાબર છે. છે.
હમ અને વાહનોની સંખ્યા તો વધી જ ગઈ છે પણ છે રસ્તાઓ એટલા મોટા નથી થયા મતલબ ટબ સબ હાલો હમ હમ હા અને ખાસ કરીને સવારેને સાંજે તો બોવ જ ભીડ મળે
હા ઓફિસ જવા વાના ટાઈમે કસે જવાનું મન જ નહીં થાય કે કશે જઈએ એમ બાકીના બાકીના ટાઈમમાં ઠીક છે. કે બપોર વચ્ચેને એમ ઓછી ટ્રાફિક મળે છે પણ સવાર સાંજના માં કંઈ ઈમરજન્સી કામ હોય ને તો બી આપણને જવાનું મન નય થાય.
સાચું કીધું સવાર સાંજ બોવ જ ભીડ હોય છે કારણ કે છે ને સ્કૂલ કોલેજ અને ઓફિસ વાળા અ નો સમય હોયને એ દરમિયા સમય જે લોકો છૂટતા હોય છે. છે. એટલે વધારે ભીડ
પણ પહેલાના જમાનામાં કેવું હતું કે છોકરાઓ બી સ્કૂલે ચાલીને જતા અને અ બધા પોતાના કામ પર બી ચાલીને જતા હવે કોઈને ચાલવાનું રહ્યું નથી હવે બધાજ યા તો વેન હોય યા પર્સનલ વાહનો હોય એવી જ રીતે જાય છે તો પોતાના પર્સનલ વાહનો હોય તો પછી કોઈને ચાલવું નથી તો ટ્રાફિક તો થવાની જ છે.
સાચું કીધું તમે એના કારણે થાય છે અને અમુક લોકો તો તમે જોયું હશે કે ટ્રાફિક ના નિયમોનું પન પાલન નથી કરતા હોય એનથી પણ કેટલી સમસ્યા ઉભી થઈ જાય છે.
હા એ રોંગ સાઈડ જવા માંને એમાં કેટલા બધા એક્સિડન્ટ થાય છે.
હમ અમ કેટલા લોકો તો છો ને સિગ્નલ પણ તોડે છે ખોટી સાઈડમાં વાહન ચલાવે છે અને અ ઓવર સ્પીડ કરીને પણ જતા રે છે. એજ કારણે તમે જોયું હશે કેટલા અકસ્માતો પણ થાય છે.
હમ
હમ
ટાઈમે નીકળવું નથી બસ પોતાના ટાઈમે નીકળવું છે ને પછી ફટાફટ પહોંચવું છે તો ટ્રાફિક બી થાય અને પ્લસ અ એક્સિડન્ટ પણ થાય. એવું બી થાય.
ચુ કીધું આ છે ને હવે તમે જોયું છે આજકાલનું જે જનરેશન છે એ હેલ્મેટ પણ પેરતું નથી સીલ બેન્ડ પણ બાંધતું નથી. અને મોબાઈલ પર વાતો કર કરતા કરતા વાહન ચલવે છે તો એ પણ કેટલું જોખમી છે નય
હા તો
હમ અને તમે જોયશે સરકાર પણ કેવા નવા નવા ફ્લાય ઓવર બ્રિજ અને
હા આટલું બધું આટલા બધા રોડ રોડ્સ બને છે ટલા ફ્લાય ઓવર્સ બને છે છતાં પણ ટ્રાફિકની સમસ્યા નું તો એનું એજ રહે છે
સાચું કિધું ઉલા જાહેર પરિબનો ને
હમ
હ આબ તું મને વધારે ઉપયોગ કરવામાં આવે ને એટલે ટ્રાફિકની સમસ્યા મતલબ વધી અર અગર તમે છે ને હા જે અ સરકારી પ્રાઆ છે યા પછી બસ છે એ બધ નો ઉપયોગ કરો તો છાય તો ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શક કે ને બસ છે મેટ્રો છે એ કારકુલી જેવી સુવિ તો નો ઉપયોગ કરવો જોઈએ
હા શ્યોર કેમ કે હવે હવે ટ્રાફિકની સમસ્યા નિવાર માટે જ એજ કરવું પડશે કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ પણ લોકોને કેવું છે કે અહીંયાથી અહીંયા બી ચાલીને જવું નથી તો તો પછી થોડુંક બી ચાલું નથી તો પબ્લિક ટ્રાન્સપોર્ટને લોકો યુઝ જ કેવી રીતે કરી શકે
સાચું કીધું અને ખબર અગર આપણે સાયકલ પણ ચલાવીશ
આપણે સ સ્ટેશન પર જવું પડે છે અને લોકોને હવે ચાલવાની આદત ઓછી થઈ ગઈ છે હવે કોઈને અહીંયાથી અહીંયા જવા માટે બી જરાક પણ ચાલવું નથી એટલે ટ્રાફિક વધવાનું જ છે
હા એ વાત તો ખરી તમારી અને તમને ખબર હોય તો અ ટ્રાફિક વધવાને કારણે પછી ફૂલ સ્પીડમાં ગાડી જેગ પગ પાડા ચાલતા લોકો અને સાયકલ ચલાવવાની સુરક્ષા પણ આપણને ધ્યાનમાં રાખવી જોઈએ નહી
હા બરાબર છે
હા અને ટ્રાફિક પોલીસના નિયમમ નિયમનું પણ આપણને પાલન કરવા માટે એ લોકોને સતત કાર્ય કરતા રહેવું જોઈએ
હઅ
અને તમને ખબર વરસાદના દિવસોમાં તો ટ્રાફિક વધુ થઇ જાય છે
હા એ કેમ કે પેલા પેલા નીચેના જે ગરનાડા હોય છે તે પાણીથી ફૂલ થઈ જાય છે અને પ્લસ એ એના એ માટે તો આપડો કચરો બી જવાબદાર છે કે કચરો ભરાઈ જાય છે ને એના લીધે તે બધા ગરનાડાઓ ભરાઈ જાય છે ને એના લીધે ટ્રાફિકની સમસ્યાઓ વધી જાય છે
સાચું કીધું કારણ કે પાણી ભરાઈ જવાથી વાહનો પણ ધીમા પડે છે અને લાંબા જામ થઈ જાય છે
હા બરાબર
બીજું જોને થોડા સમય સૌથી હાલો ચલો આપડે પણ છે ને થોડો સમય નો ઉપયોગ કરીને થોડા સમય પેલા જ ઘરથી નીકળી જવાનું ધીરજ રાખવાની તો હા ઉતાવળ નઇ કરવાની હા.
ટ્રાફિક ની સમસ્યા નિવારવા માટે તો આપ ડે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ ને તે જ બે ટર છે કેમકે હવે આપણા દેશમાં હોય હોય પણ છે. કે આપણને આપણને કશે જવું હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ પણ છે. કે આપણને કશે જવું છે તો બસ ટ્રેન અ સેરિંગ રિક્ષા બધું ઉપલબ્ધ છે પણ આપણને જ ત્યાં સ્ટેશન પર આતે જોવું પડે છે ને એટલે એજ કરવાનું છે કે આપણે પો તે એ નિવારવા માટે કંઈક કરીએ એમ.
કીધું જો ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે અને જો દરેક વ્યક્તિ જવાબદારી પૂર્વક વાહન ચલાવે તો અકસ્માતો અને ટ્રા ફિક ઝામ બંને માં ઘટાડો થઈ શકે છે.
હા બરાબર છે.
હમ્મ અને હું તો આમ જ કેઉ કે ઘર થી થોડું સમય પહેલા જ નીકળો તો ટ્રાફિક નો મતલબ તકલીફ પણ ઓછી થઈ શકે છે. ને અને હા હાલો
હા હાલો હા સંંભળાય છે
અને ઘરમાં ભલે ચાર વાહન હોય કે બે વાહન હોય અગર બંદી કોસે શેરિંગમાં જવું પડે તો શેરિંગ નો જ યુઝ કરવો જોઈએ.
છો તો બન બંને સાથે જાઓ શેર કરો તો વધારે બેટર છે કે એનાથી એનાથી આપણું પ્રે ટ્રોલ ભી બચશે. પેટ્રોલ ડીઝલ ભી બ સે એના લીધે ખાસો ફાયદો થાય છે.
હા અને ફાયદા તો બીજા જો સૌથી મોટો ફાયદો તો તો છે ને અકસ્માત ની સંખ્યા ઓછી થાય છે. તા અને લોકો સુરક્ષિત વધે છે.
હમ્મ
હ અને જો દરેક વ્યક્તિ સિગ્નલ નો નિયમ નું પાલન કરે. તો રસ્તા પર શાંતિ અને વ્યવસ્થા પણ જળવાઈ રહે
હા હવે સરકાર એ માટ મેબી ટ્રાય કરી રહી છે હ હવે થોડા થોડા રોડ ભી મોટ ટા કરી રહી છે એટલે ટ્રાફિક ની સમસ્યા થોડુંક આ આપડે બી, અને થોડું સરકાર એ બધું કરે ને તો ટ્રાફિકની સમસ્યા ન નિવારણ પણ આવે શકે છે.
હા અને હું તો જો કેવું તો ટ્રાફિક પોલીસ વાળો એ પણ છે ને એ લોકો જોડે સાથે છે ને દંડ અને અ કાયદાકીય એ મુશ્કેલીઓથી પણ બચી શકાય ને એ લોકો ના
હા બરાબર છે.
હમ્મ અને જો બધા લોકો નિયમોનું પાલન કરે તો આપડે જો એમ્બ્યુલન્સ હોય ફાયર બ્રિગેડ હોય એવા ઈમરજન્સી વાળા વાહનોને પણ સરળતાથી રસ્તો મળી શકે
હા અત્યારે અત્યારે એમ્બ્યુલન્સ ને બી જવું હોય તો ટ્રાફિકના લીધે પ્રોબ્લેમ થાય છે કોઈ અ કોઈ માંદા માણસને ઇમરજન્સીમાં જવું હોય, તો બી ટ્રાફિક હોય તો એ લોક ને બી પહોંચવામાં મોડું થઈ જાય છે આ તે બધું બહુ જ પ્રોબ્લેમ થાય છે.
સાચું કીધું અને બાળકો અને વૃદ્ધો માટે રસ્તા વધુ સુરક્ષિત બની શકે નઈ
હમ્મ
હમ્મ એટલે જ છે ને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અ માત્ર આપડી અ આપણા માટે જ સુરક્ષા નથી. પરંતુ છે ને અ બધા જ માટે હિતમા હિતકારક છે નહી.
હા બરાબર છે.
હા અને હું તો એજ કેવું કે છે ને અ હાલો
હા સંભળાય છે.
હા હા બીજું
કઈ નહીં ચાલો તમારી જોડે મજા આઈવી વાત
હા મને પણ તમારી જોડે વાત કરીને સારું લાગ્યું
ટ્રાફિક ના નિયમો વિશે ટ્રાફિક ના નિયમો વિશે આપણે પોતે જ કઈ કરશું આપણે પોતે
હા એ તો છે જ ને સાચવીએ હા તોજ થશે સાચું કીધું સાચું કીધું ચાલો મળીએ પછી ઓકે આવજો જઈશ ક બુઝામ